તો
હેલો.
હા. હેલો હું કરે છે? શું કરો છો હેલો?
હા બોલો શુ કર
અમે કઈ નહી શું કરવાનું આ ઘઉં બઉ સાફ હા હા!
બ બ વા
હા ઘઉ બઉ વાડ લી વાડ લીધા
હા હા
હા ઘઉં વાળી લીધા
હા કરણાજી ખેતરમાં વાડવાનું ચાલુ
બધું લેવાનું તુ લેવાય
હ હેલો
હેલો
ભયલુ હુ કરે?
ભાઈલો આરામમાં છે
હા
રમે છે.
રમે હે એમ
ઇશાન કોય નઈ હા એવું ઈશાન ઊંઘી ગયો
હા હા મમ્મી રામધૂન કરવા મમ્મી રામધૂનમાં ગયે મમ્મી રામધૂનમાં ગયા
હા રામધૂનમાં ગયા છે એમ અ પપ્પા બીજુ બીજુ બસ શાંતિ છોકરાઓ ને તો મારીને ઊંઘાડીયે
સાની એવું એમ
શાંતિ છે હવ હા બીજુ શું કરે જાગી બાજુમાં તમારે
જાગી કઈ નહી નોકરીથી આયા નોકરી થી આયા ઘરે ઊંઘી ગયા
આયા એમ
હવ હમ
કેટલા વાગ્યા જાએ એ સવારના કેટલા વાગે
સવારે આઠ વાગે આઠ વાગે સવારે આઠ વાગે જાય છ સાત વાગે આવે હમ્મ
ટુશન ટુશન માં કેટલા વાગે સે અમારા વિુદ્ધ મોકલવાનું
સવારે આઠ વાગે જાય
પાછું ક્યારે આવે
પાછો કલાક હાડા નવ જેવું આવે પાછ
હમ્મ તમારા અનુજ ને મોકલવાનુ છે હા
એ એવું એમ
હો હારું તો સાહેબ ને પૂછી જો જો અમારા દુધ હે
ભણવા ભણવા બે હક નહી લખવા વાંચવા બેહક ની હ
બેસે તો ખરો પણ થોડી જ વાર પોચ મિનિટમાં પો ઊભો થઈ ગયો પૂરું થઈ ગયું
એવું એમ
હ હમણાં જ ઈશાન ની બંને આયા હતા તે લખવા તો બેઠા હતા પણ એ તો પછી વાતો કરીને ઘરે ગયા
ઘરે જ તારે એમ હા ત્યાં ઘઉ બહ વટાઈ ગયા
હો વાડાઈ હઉ વડાઈ ગયા ત્યાં કાઢી નાખી થોડા બાકી છે તે આજે વાઢાવાના હતા હું ખબર વાઢયા કે ના વઢયા
એવુ દાદુને હું કરે
કશું ના ધરે છે
હા
હમ્મ એ બીજું બીજું કરે છે પેલા સુભા બીને આયા હતા
હા ના ભાભીને તો આ બા ના આ બાાજુ આવ્યા નથી
હમ્મ
હ ભઈ આયા
ના હા આવે તો કેજો કે પેલા બેન બોલાવતા હતા એ ધર્મિષ્ઠાબેન બોલાવતા હતા એવુ ધર્મિષ્ઠાબેન બોલા હોવ
હા એ શું કામ હતું તું ભા
કામ હતું એમનું માર થોડું
એવું એમ
હમ્મ હો
હમ્મ
હમ્મ એમનું બાબાના પરીક્ષા ચાલુ હતી ભયોવી તાડે શોના વિ તાડસ ભયુ
બ વિચારે એમ
હો હા બીજું હું ચાલશે
હા
બીજું કરો છો બધા
કઈ નઈ બીજું હું કરો
હમ ગુગીબેન આયા
જમી લીધું હું બણાય હ
કઈ ન લોટ બાફ્યો હતો અને દૂધ જોડે ખય લીધું
એમ
તમાર જમવાવામાં શું બના એ તુ આજ
દાળઢોકળી બનાઈ
હેલો
નોકરી દાળ
એ અમારે એ તો લોટ બાફી નાખ્યો હતો આજ
હા એવું બિર બોલો શું કરું? હા
હેલો
હેલો હા.
હેલો
હા બોલો
હેલો
હેલો
હે હલો હા
હા
કપાય છ
હા અવાજ તો કપાતો અહે
હમમ મમ્મી કેટલા વાગે આવશે પાસ એમ કવ છું
મમ્મી તો કેટલા વાગે આવે
મમ્મી
હ અ દસ અચ્છા તદ અગિયાર વાગે જેવા આવશે
હ અ
હમમ
મમ્મી હમમ મમ્મા રિયાસ બોલે છે રિયાસ.
રિયાંશ બોલાય એમ હમમ
એ તો કાકા, મમ્મી ને બધું કે કે
એવું એમ
હોવ મમ્મા મમ્મા મમ્મા મમ્મા મમ્મા શું છે બેટા?
બ્લું
મમ્મા હા
કોય નહી હું કરવાનું? અ પેલા ઘઉં બઉ ભરી ની લેવાના ઘઉ ઘઉ ભરી ને લેવા.
તો લઈ જવાનો શે. લઈ જવાનાસ
ચાર લઈ જા.
સંગો અમજ
હમ
અમણા લાવ્યાસ.
હા?
જોઈએ? એમ લાઈન પર નાખી, એ તો બર નાખી હ
પેલા બધા હા ભરી લયો ે પછા આપ કર દેહો
સમ એમ જ કરું છું. એમ પીપળા માંથી બધું. ગાડી લો અને કર લશ.
હા. ટીપડું હજી સાફ નહી કરી.
સાફ જ છે. એ તો કાઢીને મ નાખવાના છે આમા.
હા.
નાખી દઈે છે એમ, આમ કાઢીને નાખી દઈયે છે. મય ડબલા ભરેલા છે. તે કાઢ તે નાખીશ. પીપામાં તો ડબલો હશે ને, બીજો કોઈ નહી. એક મોટો તગા. લીધું એ મોટું મો મે મેલેલું.
હમ.
હમ લ નાહી ભરદીશે. સાફ છે એ તો કસું નહી હોય.
ત્યાં નું. કપડું બપડું મારી દેવાનું અંદર. હા! કપડું બપડું મારી દેવાનું મ. હમ. !
એમે પેલું કેમિકલ વાળું પહેલું છે ને ધોયેલું છે એટલે એમાં જીવડ તો ના પણ કપડું પહેન.
એટલે કેમિકલ વાધું જ ને.
ધોઈ નાખ કે તો
કારણ.
એ આપડ નાખી. પણ એ તો. બે વ બે વાર તો નાખ જીવ ના ખાય એટલે કશું ના રહેે તું એટલે એ ના લીધે જીવડો ના પડે એમ.
કે એવું એમ.
હા.
હા.
તો સા મે કાર સાફ કરી મે લી ત પેલા પતિ જ.
બસ પી એલા. તપ કર દેવાના.
હ.
પેલા આપ કરવા નાખી.
હો એ તો કાલે ઉપણીક એ પશી શાળી નાખીસ
અ
જેેમ તો પાછળથી જેણો કચરો ઉડીયા
એ તો પણ સારી જાલવાના જે જેનું નેકળીતા
હો એમજ
જેનું નેકળી જાય છારી ગાલ લઈ
હમ્મ ની હોય ને
હા અ
થોડે
હા જોઈલે ઓમ નાખી ને પેલું ગોઠયું પરરાય જોઈન
હવ એ તો ઉપર થી બધુંને હવ એ તો બધું ઉપરથી નીકળી જાય
પે-પેલું ને સરસા રહી જાયહ અન ગોઠયું ઉપર આવ એટલે થોડી થોડી લઈ લેવાની ઈમ અને ત ઈનું પેલા કરી દેવાનું. હા. એ દઈનું કે દઈનું પેક કર દેવાનું હમમ.
હવ એ જ એને પેસાબ કરીને કર્યો હોય એટલો બધો નહી.
હ અ
આહ એટલે એ સાફ ઠેકાણે એ થઈ જાયન સોખું રઈ જાય. વાલી તો આયા